આવે છે વોઇસ.
હા આવે છે મારો વોઈસ આવે છે.
હા.
બરાબર છે તો કયો ટોપિક.
સંયુક્ત કુટુંબ સારું કે પછી અન્ય
વિભક્ત વિભક્ત કુટુંબ સારું એમ.
હા વિ વિભક્ત.
બંને કુટુંબ ના પોતપોતાના એડવાન્ટેજ ને ડીસએડવાન્ટેજ છે. સંયુક્ત કુટુંબ એટલે જે રહીએ એ પ્રમાણે વિભક્ત કુટુંબ એટલે અલગ અલગ રે ધારો કે આપણે હે આપણા ફેમિલી માં દાદા ને બાને રહેતા હોય એટલે એ સંયુક્ત કુટુંબ છે. અને એને અલગ કરી નાખીએ તો એ શું?
ખબર છે બેઝિક કે સંયુક્ત કુટુંબ અને વિભ વિભુક્ત કુટુંબ કોને કહેવાય એમ.
હા તો એઝ અ સેફ્ટી તરીકે જોઈએ ધારો કે હું એઝ અ બોય છું હું જોબ કરવા ગ્યો હોય તો મારા કદાચ કોઈ ઘરે વાઈફ હોય કે કોઈ બીજું કોઈ હોય. તો એની સેફ્ટી માટે અત્યારે એવું છે કે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પ્રમાણે સેફ્ટી ઇસ્યુ બહુ વધારે હોય છે. તો ફેમિલીમાં કોક ઘરે હોય તો આપણને સેફ્ટી તરીકે એ રીઝલ્ટ વધારે સારું મળે. બીજું કોઈ કઈ ડિપ્રેશન છે કોઈ કઈ બીજી કઈક પરેશાની કે પ્રેશર તો આવી ગ્યું છે. તો આપણા વડીલ કે કોઈ આપણા પરિવાર સાથે બીજા હોય તો એ મુશ્કેલી ના સમય એ જ કામ આવે. તો એ વધારે હેલ્પફુલ થઈ શકે છે પછી વિભક્ત કુટુંબમાં એવું છેક તમે અલગ અલગ થઈ જાય તો પછી હેલ્પ કરી શકીયે બટ બહુ ઓછા પ્રમાણમાં એમ અને પછી સ્વાર્થ ઉપર વાયુ જાય છે બધું.
હમ હવે મારા મતે કવ
યસ
તો પેલા તો સંયુક્ત કુટુંબ હોય તો આપણને પેલા તો શું કેવાય પૈસા કમા પૈસા કમાતા એક જન ના હોય બધા બો હોય એટલે ફાઈનાન્શિયલી થોડુંક સારું રે કે એક જ જા એક જ જણ પર બોજ ના આવે બીજું કે અ જે બચ્ચા થયા હોય તો એ ને બધાનો પ્યાર મળી રેય એમ ને એટલે એમનું શું કેવાય ઉછેર સારો થાય બાળકોન
બરાબર છે.
ને વિભક્ત કુટુંબમાં એવું હોય અમુક લોકોને પ્રાઇવેસી જોતી હોય તો એવું વિભુક્ત કુટુંબી એ બાબતે સારું કે પ્રાાઈવેસી મળી રે અચ્છા બો સોર શરાબામાં ના ગમતું હોય કચ કચમાં તે લોકો વિભક્ત કુટુંબમાં સારું એમ
બરાબર છે, એ પોત પોતાની ચોઈસ ઉપર ડિપેન્ડ કરે છે, કે તમને કયુ છે, તમે કીધું એમ વિભક્ત કુટુંબ કે ડિવાઈડ થી જાય કે ઘણા ને એવું હોય કે પોતાનેને ઇન્ડિપેન્ડન્ટ કે પોતાની આઝાદી જોતી હોય
હા ને સંયુક્ત કુતુબમાં અમુકવાર ઝઘડા ને એવું બી થાય એટલે ઝઘરાથી કંટાળી ને અથવા તો ઝધડો થાય જ ના એટલે લોકોન ફેમિલી બદલ પ્રિફર કરે
હમ સાચી વાત છે, એ પોત પોતાની માનસિકતા પ્રમાણે ડિપેન્ડ કરે છે.
હા તો પછી બીજો ટોપિક મે તમે બોલો અથવા તો મે બોલું
તમે તમે બોલો
હા પૈસા મહત્વના છે, કે ખુશી ખુશી
તો શું તમારા માટે શું મહત્વનું છે?
તમે કો પેલા પછી મેં કહીશ મેં ક્વેશ્ચન કર્યો પેલા
અમારા અયાં એક લોક સાહિત્યકાર છે. દેવાય ભાઈ ખણ એની કેહેવત જ છે, ડાયનામાં બોલે કે મની ઇઝ નોટ એવરીથીગ બટ એવરીથીગ ઇઝ મની
હમમ.
એના અથૅ એવો છે, કેે પૈસા ઈઝીકવલ ટુ ખુશી ખુશી ઈઝીકવલ ટુ
બરાબર છે.
અટલે વાત એવી છે, કે જયારે તમને કરે છે, એવું નથી પૈસા હોય તો જ ખુશી મળે તો ખુશી તમને એમને એમ પણ તમારે પૈસા ન હોય અને કોઈ બાળકને તમે રમાડો તમે રમતા હોય. તમે બીજું એવું કામ કરતો હોય જેમાં તમને મજા આવે તમે ડ્રોઈંગ કરો છો કોય એક્સરસાઇઝ કરો છો ફૂડ બનાવો છો એમાં પણ તમને ખુશી મળતી હોય છે. પણ એની માટે કંઈક ને કંઈક પાછળના અંશે તમારે પૈસાની જરૂરિયાત પડી રહે છે. એટલે બે એમ ક‌ઈ છે, કે પેરેલલ રીતે બે ચાલે છે, હાજી બો
હા અવે જો પૈસા બલકી બે ટાઈપમાં ડિવાઈડ કરી આપે તો પૈસા પેલા એટલા મહત્વ હોય. કેમકે જીવન મીન્સ કે જીવનમાં આપણે બેઝિક આપણી નીડ પૂરી પૂરી કરી શકીએ એટલા માટે પૈસા એક મહત્વના છે. પછી આપડે આપડું હું કેવાય એજ્યુકેશન સારી રીતે મેળવી શકીએ જે જોતું હોય એજ્યુકેશન માટે લઈ શકીએ પૈસાની બાબત આપે પાછળ ના હાતે. ને બીજું આર્થિક સુરક્ષા મલે, ને જો ખુશી ની મતે કો તો જો પૈસા પ્રેમ નહિ ખરીદી શકતો બરાબર, તો શાંતિ અને સંબંધો ના ખરીદી શકે. તો ખુશી માટે સંબંધો જરૂરી છે, શાંતિ જરૂરી છે. તો માન માનસિક શાંતિ પૈસાથી ના મલે. એક તોય, ને સાચી ખુશી તો પરિવારમાં જ છે એવું જ.
હા બરાબર વાત છે કે તમને લાગ છે કેટલા કરોડો ભતી છે ને પૈસા નઈ ક ખોટજ નથી એમ, તાણા નથી. તો પણ રાતે શાંતિ થી ખુશી થી સોઈ નથી શકતા.
હા એટલે મેન્ટલી એ લોકો ના સારા હોય એમ.
પ્રેશર ને એટલું બધું હોય છે યસ.
અમુક બાબતે પૈસા જરૂર છે અમુક બાબતે ખુશી જરૂર છે.
હમ એટલે મે પેરલ પેરેલ આપે ચાલે અડધું આ જરૂરી છે બે નું જરૂરિયાત બે છે.
હા ન‌ઈ પૈસા વગર ચાલી શકતું ન‌ઈ, મનની શાંતિ વગર.
હમ બરાબર છે. હવે હું એક ટોપિક આપણને આપું કે તમે આપું છો?
શું ટોપિક?
હમ.
અ તમને શહેર વધારે ગમે કે ગામડું વધારે ગમે?
મારી ઇન્ટ્રેસ્ટની વાત કરું તો મને સવાર થી સાંજ સુધી ગામડું ગમે અને રાત પછી સહેર ગમે છે.
એવું કેવુ?
એટલે એનું કારણ છે કે ગામડે આખો દિવસ ન્વાયરમેન્ટ બો જોરદાર મજા આવે તમને આખો દિવસ સ્પેન્ડ કરવાની. જેમ જેમ સમય અંધાર તો જાય કે આમ કેવાય કે દિવસ નોં અત થાય રાતની શરૂઆત થઈ. તેમ તેમ ગામડા વિસ્તારમાં ફેસિલટી બો ઓછી લાઈટ છે પંખા છે. એ બધી બો ઓછી છે એમાં એ બાબતે બો મજા આવે રાતે જાઓ એટલે. બધી ફેસિલટી વધારે મળી રેય એટલે દિવસ ગામડાનું પસંદ છે રાત સહેરની પસંદ છે.
બરાબર છે.
તમારા બાબતે તમારે શું કેવું.
મને તો ગામામડું જ ગમે.
સવાર હોય કે રાત હોય.
હા. અમારે ત્યાં મતલબ કે ગામડામાં લાઈટની સુવિધા છે એ બધી બાબતે.
અમારે ગામડામાં સ્ટ્રીટ લાઈટ ની સુવિધા હોય પણ એટલું જોઈએ એટલે પ્રમાણમાં બધી જ અડધી રાત્રે કઈ દુર્ઘટના મળી કઈક જરૂરિયાત છે તો ગામડે ન મળી રહે. એ તમારે માટે સિટીમાં આવવું પડે એમ
અચ્છા પણ અમારા સાઈડ ના ગામડામાં એવું નહી અમારે તો લ તો હોસ્પિટલની બી છે સુવિધા બધાની જ છે જે જુવે તે મોડન ગામડા છે અમાર ત્યા
તો બરાબર તો તમારે મોડર્ન છે અમારે એટલા બધા મોર્ડર્ન નથીં
હા બોલો તો બીજો ટોપિક તમે.
હા તો મોડનામળા ની વાત આવે તો આપણે એમાં જ વાતચીત કરીએ છીએ કે અત્યારે જે સરપંચ કે કોઈ જે એનું ગામ નુ વિકાસ કરે છે. એના વિશે તમારે શું કેવું છે ભ્રષ્ટાચાર કેવો કરે છે કે વિકાસ કરે છે. શું કહી શકાય કે શું આપડે એની ઉપ ટિપ્પણી કરી શકાય એ
એ તો ડિપેન્ડ ઓન સરપંચ છે પણ એવો સરપંચ હોવો જોઈએ જે મતલબ કે હોસ્પિટલ હોય બધાને પેલા તો બનાવે એવું તો અમારા ગામમાં છે જ. બધામાં જ હોય. મેન્યુઅલી પછી સ રસ્તા સ્ટ્રીટ લાઇટ પછી શિક્ષણ વ્યવસ્થા એ બધું કમ્પ્લીટ કરે એવું હોવું જોઈએ પછી જેમ મને તેમ વૃક્ષોને વાવે. એવું.
બરાબર બેજીક બેજીક જગ્યા છે જરૂરિયાત
હા પેલા બેઝિક પેલા નીટ કરે હા પેલા પછી એડવાન્સ પર જાય
બરા બરાબર છે શિક્ષણ છે હોસ્પિટલ છે.
હમ્મ
સુવિધા રસ્તા એ બધું વ્યવસ્થિત રીતે પૂરું થાય પછી આગળ ના ત કેમ સ્ટેપ બાય સ્ટેપ આગળ ચાલે તો ગામનો વિકાસ પણ થાય અને બધાને ફાયદાકારક થાય બરાબર ને
બોલો તો બીજો ટોપિક તમે.
બીજો ટોપિક છે સાબર સાયબર ક્રાઈમ વિશે શું કેવા માંગો સાયબર ક્રાઈમ વિશે શું. પેલા તો જણાવો સાયબર ક્રાઈમ છે શુ
એટલે મતલબ કે જો ઓનલાઈન જે સ્કેમ થાય ને અમુક લોકો કોલ કરીને ઠાતો એસએમએસ થી બેન્કની ડિટેલ્સ લઈ લે ને પછી સ્કેમ કરે ક તો ખબર નહી આવે કેવી રીતે કરતા હશે પણ એવુ કરે. તો એને સ્કેમ કહેવાય
તમાર શું કેવું છે સાયબર ક્રાઈમ વિશે
ચેતવણી રાખવી જોઈએ આપડે બધાને જેમ ફાવે એમ બધી ડિટેલ ના આપી દેવી જોઈએ ઓળખતા વગર ઓળખીયા વગર મીન્સકે
બરાબર છે.
મીન્સ કે જે ઇનલિગલ વેબસાઈટ હોય પ ને આપણને ખબર ના હો કે આ વેબસાાઈટમાં હું છે તો એની અંદર ડાયરેક્ટ ના જતો રહેવું જોઈએ
બરાબર છે હવે સાયબર ક્રાઈમ તરીકે હું મારી વાત કરું. તો સાયબર ક્રાઈમ કેવો કઈ પ્રકાર ન ક્રાઈમ કે જે ઓનલાઈન માધ્યમે ડિજિટલી થાય છે.
બરાબર છે.
એમાં તો શરૂઆત માં મેઈન વાત તો એજ છે કે આપણી સાથે ઓ કેમ કે ઓફલાઈન ચોરી થાય તો ઓફલાઈન ચોરીમાં ડાયરેક. ચોર તમારા ઘરે આવે ને કે તમારી પાસે લૂટ કરીને ચાલ્યો છે. તમને એમાં ચોર તમે જોઈ શકો છો. પણ સાયબર ક્રાઈઇમ એવી વસ્તુ છે કે જેમાં ઈન્ટરનેટ ના માધ્યમ થી જો આવે છે તમારો ડેટા. ચો ચોરી પૈસા એક જ ચોરી નથી કરતો તમારો ડેટા છે. એ બધી વસ્તુ ચોરી. કરી શકે છે અને પછી એનો કઈ રીતે ઉપયોગ કરે છે એ બહુ અલગ વાત છે. એટલે મેઈન વાત એ છે કે આપે તમે તમારી એપ્લિકેશન છે. કઈ રીતે ઇન્સ્ટોલ કરો છો કેમાંથી ઇન્સ્ટોલ કરોજો અત્યારે આપણે એપ્લિકેશનની વાત કરીએ. તો આપણે પેલા ક શકીએ પ પ્લે સોરમાં જે ઓફિશિયલ વેબસાાઈટ છે તો આપણે કઈ. સેફ્ટી બાબતે બહુ ચેક ન કરો કેમ ઓફિસિયલ જે સેફ વસ્તુ પ્લે સ્ટોર માં કરી શકે બીજા કોઈ. અપલોડ ન કરી શકે.
હા એવું જ છે બીજો કસ ટોપિક. છે મિનિટ નવ મિનિટ થઈ. સરા નવ મિનિટ થઈ.
હા ના સારા નમીટ બરાબર છે તમારું શું કેવું છે બીજું કઈ અત્યારે
અને જોઈ લો તો બર
બેંક વિશે શું કેવું છે તુંર.
શું.
બેંક બેંક.
તે
બેંકમાં પૈસા રાખવા જોઈએ કે પછી આપડે આપણા લોકલમાં ઘરે જ સેફ્ટી રાખવી જોઈએ.
કે તો હવે જેને જેવું ફાવે એવું કરી શકે. બેંકમાં રાખવા બી હારા પણ બેંક લૂંટાઈ જાય તો પછી. કઈ જાય આપડા પૈસા કોઈ જવાબદારી ના લે પછી.
તો ઘર પણ માં ઘર ચોરી થાય ને લૂંાઈ જાય ને.
પણ આપણેે સેફ્ટી રાખવી જોઈએ.
બરાબર છે અને બીજા પણ એ ફીચર બેંક આપે છે.
હા એ તો છે જ પણ જો ઘરમાં રાખવા હોય તો ટેન્શન હો માથા પર કે ઘરે પૈસા છે પૈસા છે એવું બેંકમાં હોય તો એટલું બધું ટેન્શન ના હોય. તો ઘરે પૈસા હોય તો પૈસા લૂટવા આવે પૈસા હોય ને આપને મારી નાખે એની કરતા રાખવા ના જોઈએ બેંકમાં રાખવા જોઈએ.
બરાબર છે સેફ્ટી પેલા ધ્યાન રાખીને પછી એ પ્રમાણે કરવું જોઈએ.
હા સેફ્ટી રાખવી જોઈએ.
બરાબર સેફ્ટી કે બધી રી જરૂરિયાત છે દસ મિનિટ ને ચાલીસ પચાસ સેકન્ડ થી અગિયાર મિનટ ત્રીસ સેકન્ડ સુધી કોલ નંબીએ એટલે વાંધો નહી.
વાંચન નું મહત્વ શું છે તમે કહો.
શેનું મહત્વું.
વાંચન બુક્ વાંચ્ય તે.
વાંચન.
પાંચન
વાંચન મહત્વ તો ઘણું બધું આપણને કઈક ને કઈક. ગમે તે બુક હોય એને એવું કહી શકાય ગમે એક બુક તમે વાંચતા હોય તેને દસ વાર અગયાર વાંો તો દર વખતે અલગ અલ અલગ તમને કંઈકને કંઈ શીખવા મળી રહે છે. તે તમારા મગજમાં એ પ્રમાણે તમે વાંચતા એ પ્રમાણે તમને બુકમાં નવું નવું શીખવે છે. જેટલું વધારે વાંચન હોય એ પ્રમાણે તમને એટલું વધારે શીખવા મળે.
હા.
પરિસ્થિતિ પ્રમાણે
મારા મતે તો એવું થાય કે આપડે એમ નોલેજ નો વધારો થાય એક તો પછી એવું ભી થાય કે આપડે આવી ભાષા શીખવી હોય તો એ બુક્સ વાંચવા જોઈએ. પછી આપણી વિચાર શક્તિ વધારવી હોય તો એ વાંચવા જોઈએ તમારે બહુ પરસ્પેક્ટિવ છે. પન બુક વાંચીએ તો આપણને એમ નવું નોલેજ મલે તો આપણે આત્મવિશ્વાસ ભી વધે.
પોતાને કોન્ફિડન્સ આવે નવું નવું કઈક ને કંઈક શીખવા મળે છે નવી લેંગ્વેજ તમે કીધું નવા વર્ડ છે. નવી તમારી લેંગવેજ શીખવા નવા નવા અલગ અલગ પ્રકારના વર્ડ શીખવા પડે છે એમાંથી.
આજ જો